હલો. હા હા બોલો બોલો ભાઈ. કેમ જાતજાય સમય પછી.
કઈ નઈિ બસ હમણાં. ફ્રી હતા તો તમારી યાદ આવી તો કોલ કર્યો તમને.
અચ્છા અચ્છા બહ સ્યા સમય પછી. ી આદાય અરી.
હ હમણાંીજી જેવો હતું. તો ભાઈ હું હમ. હમણાં થોડુંક. ખેતરમાં વાવણી નું હજું એ બધું હતું ચોમાસું. આવે તો કે બ બાજુ ખેતર ખેડવું પડેને. કરવું પડે ને.
હા હા તૈયાર કરવો પણડ ખેતર. અચ્છા.
તું હલેે તમારે બોલો કઈક.
બસ અમારેવે હાલે ખેતીમાં જ છે અમે પણ વરસાદ ની વાત જોઈએ વરસાદ થાય પછી અમે હવેથી વાવણી ચાલુ કરીએ અમે તમારે જેમજ છે.
અચ્છા.
એમબીબીએસ સેકન્ડ ઈયર ચાલુ જ. છે ને અત્ય્યારે તો દસ. દિવસ ન ડ્રોપ દસ લીવ ઉપર છે બસ ચેકડ યર.
હ તો તો હજી કેટલા તન વર્ષ બાકી.
હજી સેકન્ડ રસ એટલે હજી ચાર ગામ પણ હતો ચ. હાધટ બોડી આવે છે. અનેણે રહી જ હવે સા. મેટલે એને કે સેકન્ડ રનેક્મે. ખાસ્યમ. દોસ્. હા ફર્સ્ટ ઈયર માં તેવું અમને કઈ ના કર. માણસને શીખાવવું એટલે છોકરાવું
હા હા એમાં એવડું કઢાવરામ ડોનેટ થાય ને કે કઈ બીજું ર હોયવું હમણાં મેં એક હા શું ક તમે
એટલે એ બધું લીગલ હોય તો આપડે કરી શકીએ ને બાકી ત તો ના કરી શકીએ ને
હા ઓલું મુન્ના ભાઈ માં થયું હતું એવું તો ના જ કરી શકી ને કે મુન્ના ભાઈ કઈ સર્કટ કે સકટ બોડી જોઈએ એટલે બોડી લઈ આવે
મ
હા એવું મુન્ના ભાઈ કરે છે
મુના ભાઈ તો મુના ભાઈ છે
હ જો હું તમને ઓલું રીલ વિશે કહેવાનું હતું કે રીલ હમણાં હતી મને કોક ટીચર હતોને એમબીબીએસ ન ટીચર હતો અને એ લોકોને કોલેજમાં ડેડ બોડી નહી મળતી હોય તો પછી એના માટે સુ હોય ને બધા એ ટીચર ને જ ઇન્જેક્શન મારતા હતા અને ટીચર ખુદ જ કેતો હતો કે તમે મારા માથે
હા હા રીલક મારામાં આવી હતી સરાર ના શોલ્ડર પર બધા વિદ્યાર્થી શિક્ષણ દેતા હતા હા શર તો બ ત્યારે ગવમેન્ટ હા એ તો કાલે સો સોનુંું કવ હા હા પુનિત મોરી ના સોમમાંથી એક ગર્લ્સ ગઈથી હા હા હા હા એ અ તો એમબીબીએસ ની તો સાપ ખરાબ કરી દીધી છે
એક ને એક સાઈડ આવા સર જે ખુદ ની બોડી દઈ દે મારી બોડી મા તમે કરો જે કરવું હોય એમ આપડી પાસેે બોડી અવેલેબલ નથી તો તમે સી ો
કે ને કે બધું અવેલેબિલિટી હોવા છતાં પણ ના કરી શકે. મજાક ઉડાડે.
ના કરી શકે એ વાત તો આમ અલગ છે એમ કે એને ન શીખવું હોય તો એ ઈ ગયયો એમ એની ઈચ્છા.
હ
પણ આવું તો ન જ કરવું જોઈએ ને એમ અને એનાથી આપણાને ઓવર ઓલ ગર્લ્સની જે મેન્ટાલિટી છે ને અત્યારની એ ખબર પડે આપણને. કે ઈ એક જ જગ્યાએ નહ બધી જગ્યાએ મોટા ભાગની બધી છોકરી હું નથી કેતો ઘણી સારી હોય મારી બન છે પણ.
હા જેન જે જનરેશન વાળા છે ને એ બધા ખુદ ની જાત. એ છે એનજીિઝન. સ એ જનરેશન ના લમી. હા બોલો બોલો હું શું કેતા ત. હ
જેનસી તો આમ સારા પણ છે હમણાં જે કોકરાજ જનતા પાર્ટી નું નીકળું હમણાં એ બધા જન.
હા એજમસી અંદર નોકરી માટે. ને એક્ઝામ માટે પેપર લીક માટે બધી મુ્દા પડે. ના અમારે આગલેથી પછી બે વર્ષ લાગે રિન થાય અમારી વખત નતો ક. હા બ બે દિવસ પેલા. છેને. િ ગાસ ન મારો. મારે સાડી ચારસો આપપરતા એટ હ તો અત્યારે. કેમી ગવર્મેન્ટમાં છેને. ના સાડી ચારસો. એ આપડે ચા ચ ઓછો હતા આપડે ચારસો ને છત્રીસ જે. સાડી સાતસો રાઉન્ડ થઈ જાય ને. સત સાતસો છત્રીસ કેવામાં આવ.
હા તો એવું છેશે.
હમ ટોટલ ચારસો છત્રીસ છે. એવ લા. આકડું થોડોક કે બધી ને સાંભળવા. થોડ ઓલો લાગે આપ ક એતો છે મનત ખીલી ને ખબર હોય ને વિશાલ સુ બત્રીત્રી કેવા આવ આઠ આ દસ દસ કલાક ત્રેવીસ તવીસ લાખ ફ હમ બરા તયાર પાંચસો છોકરાની સિલેક્શન થાય તો કઈ કેટલું ડાઉન ફૂલ આવે ક્યાં ત્રેવીસ લાખ ની ક્યાં પાંચસો હું પોરબંદર હવ પોરબંદર
હમ સારું ચાલે કે એમ
હા બરાબ મજા મજા ખતે મજા આવે
એવું છે એમ કરવા ખાતર તો અચ્છા કરવા ખાતર તો બઉ ઓછા હશે ને બાકી બધા બધાનું એમબીબીએસ નું તો સપનું હોય જ કોઈ એવું ન હોય શકે કે એમબીબીએસ કરે છે એને કઈક બીજું કરવું હોય હગ એમ
પણ તો હજાર એક માણસ એવો હોય
અચ્છા બાકી જે નાની કમ બીએસ ટાઈ ન કઈ હોય તો એમાં હોય શકે કે છોકરાની કઈ મજબૂરી હતી કે એવું કઈક હતું એટલે કરવું પડ્યું કરવું એમ બીબીસ ક બીજા જું પડ્યુંમ
તો પછી એમબીબીએસ માં હા રિઝર્વ બેંક કેટલા બજન જીવનમાં મુવી તો હવે અમે ધુરંધર તો જોઈ લસ ય ધંદર વન ટુ તમે જોઈ લીધા અચ્છા તો ટાઈમ કાઢીને જસ ધુરંધર ટુ મા જે છે દેશ વિશે જાણવા મળે આપડે તો તમારે તો પ્રોપોગન્ડા ના જોવે તો તો તમે એક બે મહિના વેટ કરીલો ટોકશિક માટે ટોકશિક આવે છે ને મુવી આપ ભાઈ યસ હા ના એની મુવી બે મહિના પછી આવશે થિયેટરમાં તો તમારે પ્રોપ ના ના આપડે કેજીએફ વાળ રોકિંગ સાર યાદ હા હા હા યસ સોની છેને આપણે ઠાકર કહી ને સાથે પિક્ચર પણ એક છે ને હા હા હા રેડી રેડી હા હા મલા સાપરડી યાદ યાદ
હ હમણાં એનું રેલ આવી મ
હા યશ નને એનો ને જાનકી ન
હા જાનકી
અચ્છા હા હા
એ લોકોએ એગેજમેન્ટ કરી લીધી શું હા હા રિયલી
એવું હો તો મને પોસ્ટ બનાવવા તો બનાવી શક
આ એટલે મને એંગેજમેન્ટ ન કઈ પાકું ખ્યાલ નથી પણ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે એમ કે એ લોકો છે રિલેશનમાં છે કે પછી લગ્ન કરવાના છે કેવું કઈક છે
એની મા પો્યું જો આપડા યાદ ત સારું કેવાય એવું પ્રેમ હોય તો પછી એ કરી શકે
પ્રેમ હશે તો જ કર્યું હશે ને પાછા એ લોકો બહ પહેલા થી કામ કરે જ છે સાથે એના બે ત્રણ મવી છે આઈ થિંક સાથે
સક્સેસ નતતો થ ત્યારે સાથે રહેશે ્યારે તો સક્સેસ છે ને હા કદાચ પછી તો એના પછી બે પિક્ચર
હા એના પછી તો ઘણા પિક્ચરો ગ નહી લોકોએ સારું વાંધો નહીં હું તમને કરું પાછો ગોલ પછી આપણે કન્ટિન્યુ બ ગ
હા હા વાંધો ન લઉ તો પછી નિરાતે ફોન કરજું એ સલ